બલો શુકર રહમ
કોઈ ન ાર કરુંગે દોગન
આરામભોર
હમ આરામ હાલ તો રવા નો આરામ છે
હ હબભ પડ્યા તલા આરામ વાાલતો
હુંલ એવાનુંી જ ત બે
દર્શિન કાય વાત
હા આજ પડો બદલોવાજયો હતો કેમ
શ છે ડોક્ટરે એ
ડોક્ટર કે મટમાં બાર લાગશે કે ટેસ્ટિંગ કરાવવું પડશે વાચરા દિવસે
પાત્ર દિવસે ડ્રેસિંગ કરાવવું પડશે એમ હમ
કવાચ દિવસે ટેસિંગ કરાય છે
કા કા ઊંડું હયશે તેમાં એ માટે
હ આ અંદર કોચ પ ને દરવા જાય એટલે
કપચીની વાને ઘ ઊંડો થઇ જયો ને હમ નાશનુ કહી નાશનુ નવું નાહી ક તુ
ના નસનું તો કોઈ નહી
નસમકશે જેમને
ના ના
એ તો સારું ક
મને એજ ચિંતા હતી મકવા દસ બસ રપ વાગયો હોય ને
હા
નસનીિત કોઈ ન હતું
ગોળઓ બોળ લાગ છે
બય વાલી
હમ
હોળી વાીથી હંજી સ હાજ સા હા તું મેં લેધું તું યાર રાત્ર બઉુ દુખાો થ એટલા
ખાલા પ કળર થતી હોયને ભાઈાલ તો
હ હ
આ તો તમારો ચોમાસું બાકી શિયાળો હોત ને તમે હેરાણ કરી નાખો
હાચી, વાત હા
આરે તમ પરસિયા
કાલે બે દિવિવસ્ત તો આકીિદત ઘુમચ એ ત્યા
આ એલાધ બળતું હોય તાજબું કા હોય ને એલા ચોહી દવાના
હ બધયથી અડિયા થી જ
અ છે, ડોર
હમ હો ડોક્ટર હા
ના પાટામાં થઈ દઉ હા
ના ના એટલું બધું નહીિ એટલે પછ મગ કે મટી જાય
એ બધું બે પાટા બીજા બદલા આવડશે એમ બદ લઈ જવાના અડ આરામ કરી દેવાનુ
હા રેત પડી હતીને હ આગલી બક મારી સીલીઈ ગ ભાઈ
હા તો સ્લીપ મારી છે, તમે બ્રેક મારો પણ ડાયરેક એ બસ લ મારી જ જાય
હમમ
રાજપુર ગળ્યા હતા, નહી.
હો, નાજપુ ચોકડી ઉપર અ તો યાર છે. એટલી માટી ઉપડેલીખાય
આકો બહ છેેડે એટલે યાર માટી તોમ ટબા વાળા ખેડે એટલે સારી માટી હોય
ઓર
પચ્ચે હટાવ દી પાછીાર પછી એટલે ભેગી થઈ ગાય.
હમ
એસર વાળા ચોો
એય ભાઈ ખબર નહી ચવવા તો
અચ્છી તો આપણે આટલામ કંપની બાજુ ન જ છે. દખ હર ઓમ વાળા નું હોય
હમ્મ
ના તો આ પાહ હવે આસમીને ટળ ભુ
હમ્મ
આ ટેસ્ટ આપ્યોપ ચાલે જ આ તો ટેસ્ટ આપ્ર નો
ચાલો
માઈમાંગસ ભોલા નહી
એવું એમ આજનીી તારીખ હતી, એમ
તું કરી દે
પાચ સાહી
ફાસ થઈ જ સારું કર પેલાા બેડાા ખ આવજ
હ આવો બેઠા સ ત
હમ્મ હા
હા, હરકા કાર્ય હોવાર
આઠરા તો એટું બધું કાઠું નહીં પ્યુંવે ગાડીમાં બઉ કાઠું,
હું કોઈ કાઢું પડતું બઉ
હા,
બાર બહુ થાય યાર ગરદી એટલી અમુભ બે જાય સવાર બંધ હતું. કાલ સોમવારે મંગળવા સર્વર બંધ હતું
હા હા
એટલે બધી પબ્લિક આજ ભેગી
હા હા ગાડીમાં ગાડીમાં
ગાર્ડિન તો કાટો કામ વાર
ગાડી મ યાર પેલું આઈ ગયું હો તો એ આઈ ઉપર હાલે હે ને,
એ આઈ જનરેટ કર હ આવે
હમ્મ
આમા એ આઈ જનરેટ કર અમાં તો વધંધો નહી આવતો. ગાડી ગ તો બહુ કાટું યાર વધો જ ટેસ્ટ આપ્યો ગાડીનો
હા હા
બે પાસ થયા બોલો
ના હોય
હા, આટલા બધા ફેલ થ જેલા ફેલ થાય જેટલા જાય એટલે બધા ફેલ જ થાય. કમ્પ્લીટ ટેસ્ટ કરીને પૂરો કરી ના પાર્કિંગમાં આવી લોસા આ બધા
ના એટલે પાર્કિંગમાં જો હા આગળ કરીને રિવર્સ પાર્કિંગ કરવાનું હોય, એટલે
હા એટલે જ
અને હવા તો પે સિગ્નલને બધું લગાવ્યું હોનેતો
સિગ્નલ પસેડવાનું ભાવ ત્યાાર દસ મિનિટમાં વિડીયો બતવે
એટલે હવે ગમડાવા તો ખબર જ ના હોય સિગ્નલ એટલે શું.
હમ્મ દસ મિનિટ ર મોબાઈર પડ તો વિડીયો જોવાનું, આ રીત ટેસ્ટી વા એટલે હટ પડે હેડવાનું,
તો તો હાલું જ કેવાય યાર રીડિયો સમજાવતા હોય, તો પેલા તો કોઈ ના સમજાવતા.
પેલા તો કશું તાર તો ટેસ્ટ તમેક્ટરો ને ફટ પાસ થઇ જાતા. એઆઈ જનરેટ નતું ક પેલા બધાયા તો હવે બંધ કર દીધું.
હું તો રિક્ષા લઈને ગયો હતો પણ રિક્ષા એ હ તો બંધ કરાવી દીધી નહી ચલાવતા પોતાનું એટલે પોતાના નામ ઉપર હોય ને તો જ ચલાવવા નહી, ચલાવતા
એવું રિક્ષા નહી ક તે ચાલતા રિક્ષવાળા એ
એટલે પોતાની જો હોવી જોએ, આપડી
ઓ ઘાટો ફે ગાડી
ફેલા ફેલા અતા વિડીયો બતાવે એટલે મગજ બેય જાયએ કે આ રીતનું
પણ તોય ચટલા ખ્યાલ થઈ આ લોકો
જે આગળ લઈને દિવસ પાર્કિંગ કરવાનું હોય, ને એ એમાં જ બધા ફેલ થાય.
હમ્મ હમ્મ.
તછી અતાયારે એક ભાઈ બાપા પકડી જ જ હતો, અંદર ગાડી ઘાલી ગાડી અંદર ઘાલી બરાબર અને બીજો એક ભતો વળ એને ફોન કરીને ગાઈડલાઈન આવતો હતો કે ઓમ પાછી પાડોમ પાછી પાડ ફક પકડાઈ ગયોમાં પોલીસ વાળ અંદર લઈ ગયા બોલો.
ચંદા બુધી હે.
ગાડી રિટર્ન કરના જે. ગાળી રિટર્ન કર નાખ. રન કર છે બી કુટ અંધ બોલા છે હું.
હા તો સેન્સર લગાવેલું એટલે ખબર જ હોય ને.
હમ્મ.
સેન્સલ લગાવ એના માટે જ લગાવ કે કોઈ એધું કરી નાખે.
હ એટલા માટે નખા.
સેન્સંગ ઉપર જ ખબર પડી જાય છે ભાઈ.
સેન્સર પર જ ખબર પડી છે ને બાર પલા પટ્ટાળ ફરતા હોય એ પાવ ફાડી ગયો.
હમ્મ હ.
અ તે હજુ અડિયો કરતા હતા ગાડી ઇટંગ કઈ ગાડી સડતા.
ના.
પોલીસ માં બગડ દ આવું પૂડો?
હમ્મ.
કે ગાડી બહાર ના જાવી જઓ કે આટીઓની અંદર ગાડી ચાવી જ લે.
હમ્મ હમ્મ.
ઘડીવામાં ચેલા ભેગા થઈ જાય તા.
ના.
એવું ન કિશો પાહે બાઈક નું ભણ્યો હ.
હા હા.
એ ભાઈ વળ બધો કાગળે કમ્પ્લીટ કરાય ને કાગળ ની જેવો નંબર લખ પણ બાઈક નો બાઈક નો નંબર લખાય નંધ વળી થઈ જઈ. નોંધણી બોધની કરાઈ ટેસ્ટ આપવા જા અંદર.
હા હા.
એટલે બાઈક અંદર ઘાલે દે, તે બાઈક નંબર પ્લેટ સાદી નેમવાળી.
એવી બાઈક નંબર પ્લેટ એ ન બાઈક રીટન કર નાખી.
પણ મારા બેટા આટલો ખર્ચો કરે ને પહિ આવું શું લ્યા કરતા હશે એટલા જઈને હે.
કઈ જોવાનું કે આ તો આતિઓ આ લાસન્સ ના ચાલે પ્લેટો બેઠો, મા અંદર ના ગાલી તો વાતો નહોતો પણ બાઈક અંદર ગાડીને ભૂલ કર નાખશે
હમ્મ હમ્મ.
તારા મારે જ રિટર્ન કરના છે અમને.
પણ એવું જ ચૂલ્યા કરતા છે અમે આટલો ખર્ચો કરો લાયસન્સ ઘટાવવા તો એવું કરવાના આપડે બધું કમ્પલે જ કરીને જઈએ ને.
હા.
બીજા ન તા હાતલે લાયસન્સ ના કાઢી એલા.
લાયસન હટલે નાખાય પટલામ પડવો
પેલા ગાડી વાળ તો હમધું ના કઢ્યા હતાળડી.
એ તો યાર કઈ નો કટલા કરતો કાગળિયા ના હું ગાડી છોડો ન છોડતા હો.
હા હા.
ફોકાતો આમ થી આમ મને પેલા એારું લાગે કે મારપીટ નો ઝઘડો લાગે પણ ઝઘડો નતો, પછી આ તો અંદર ખબર પડી અંદર જ્યાં હું વિડ છું ને ત પોલીસ વાળા બધા વાતો કરતા તા ખબર પડી
હા પણ એના હારાને ખબર ના પડે કે સેન્સર લગાયેલું હોય તો આપડે એ રીતનું ના શીખડીએ
હા.
શેવ ખોરાવાનું એ બન્યું છે ને એ તો જતો રહ છે જે ન રહવા હોય.
ઈજે બે બે કણતા કાગળ કરી સોડા ગાડી. ગાડી સોડાતા હતા સોળ્યા પોલીસવડા.
ના.
હા. ઓળખણ પર ફોન કરાતા હતા ઓળખણ પર ફોન કરતા ઓળખ ઓળખાણ ના ચાલે યાર
ના જ ચાલે એ
હમ ગાડી તો નહી છોડવામાં બેઠા દંડ દંડ કરશે વધારે
હમ અને આચો પોલીસ વાળા આતો આરટીમ જાય એટલે
આપણા બાજુને લાગતો ચાલ એ તો ઉછાદંભોપલી સાઈડ ના હતા બધ એઈ સાઈડ ના બધા માણસો આવ બઉ વારાહી સાતલપુર બાજુના આપડ તો જવું પાટણ છે લમ બઉ સાલપુરથી લાગત આગળ
હમ હમ
એટલે આપડે તો લગતા હોય ચાલલે પણ એમને તો સવાર નવ વાગે આજે આઠ નવ વાગે ભેડ પડ્યો તો પડ્યો બાકી ધકો તો થકો ઊભો જ રહે
હમ હમ
આપડે તો સારું
તો અહીયા ખબર ના પડે કે અમે આટલા બધા આઈએ તો આવું ના કરીએ સોંતિથી ટેસ્ટ આલી ને જઈએ હે હવે હેરાગતી નહિ અમને
હા
હવે ઈ નને એરાગતી નહી
હેરાનગતિ તો ન
તો ભાઈ આ તો પ આરટીમ જેટલા જણા સોએ
આરટીઓ માં હવે ના છોડે
હમ
મારાવાય જ હા
પાકુ આઈ જા એમને
હમ પોસ્ટમાં
ભગા ભેગું
ફોર વ્હીલ નો પણ ગાડી પહોચે નહી ભ એ ડ્રાઈવરો ના પા થાય ને આપડ શું પાસ થઈએ ભછાઈ યાર.
સાચી વાત ના ના શીખી જવાની લેબમાં છે એમ. ધીમે ધીમે આવતી જાય હમ.
ારું કાટું લાગે બલ જોઈને આવે ને એ પ્રમાણે બઉ કાટું લાગે.
હા. જે હાથ બેહાડ હોય ને જે ગાડી ઉપર એવી જ ગાડી લઈને જવાનું.
પછી વા ગાડી ચલાવી હોય ડ્રાઈવરો એવા ડ્રાઈવરને પસ હા.
હમ. માગટટે ન્ય જાય લાયસન પણ અ તાલીન જાય, આદત ર્રીમ આદત
ત થ થ પડ ત થઈ પડ હાલ તો ખ નવ જનરેેશન આ જાય બાહુ.
હારે હેરી કરાવવાનું હોય હેરીને જો શું કરાવું પડશે.
ડ્રાઇવિંગ લાઇસન્સ નો
ના તમે એ તો ખલી ટેસ્ટ બેસ્ટ તો ન પણ થાય.
એમાં કોતમાં ટેસ નની હાલતા?
પર ન આપ બેસ લ હ સાાઈ પૈસા ભરેલા એવી થ જવું વખર. એવી કર દેવા.
પલા વકીલ ને વાત કરજો ને કે, આપડે હેવી કરવું હોય તો જેટલો ખર્ચો થાય. ટેસ્ટની હાલો હમ્મ.
આ વાત કરી હળ ગેઝો નો વાત કરીએ હું કે. મારે આ બાઈક નું કરાવેલું ઓ હવે એનું કરાવવાનું.
હા હા એવી હોય ને તો અમને બતાવવાનું આવજે શું કીધું છે મજૂરી.
ચલાયા કરો એવું.
હા.
તરબો ચલાઈ કરો ખૂબ જ
હા એટલે તું પેલા એજન્ડે વાત કરીજે કે આપડ આ રીત ને એવી કર બો અલ્ફોરલ નું હોય ને પાઇ ને એવી કર બુ ટેસ્ટ્યા હલ્યા વગર.
હામ.
તો સૂરોએ કતો એને ભવું ભેગું કરાઈ લેવાનું સુરો કહેતો હતો.
કહેતો હતો
પાઇ એ કેમ કે એડિટ કરાવુ હોય
હા હા.
તો બંને ભેગું કરેલું આ
જાવું હો દિવાળી પછી અમદાવાદ ગાડી હાંકવા તો મો કોઈ હેવી લાયસન્સ એમના આપણે સાધ જ ગાડી આપ
હા ચાલો હો.
પચીસ હજાર પગાર અમે ખોટવીએ.
ઓ હચે આ દાહોમા બુ મજા ગળવા એને દાહોમાં માં ગેલા પાહ.
હાચી વાત બધી બાજુ ની હા. કોમ ન લેવાતો નહી આપડો કોમ તો કરો જઈએ પણ એક જ કરે ને
નહી મજા જોયા રાજા હુધી તો રજા એ જો કાલ હા કાલ હાડી બીચરે રજા ને મોટું કાળું કરશે હા.
હાલો કોમ કોઈ નહી તો એ રજાની હાલે કોમ તો કોઈ નહી હોય હાલે
કશું કોમ નહીં આવે આ ડિઝઇન ભરવાનું છે એટલું જ ખાલી બીજું કશું કોમ નહીં આવે. આ કોમ નહિ તો અમે ક્યુબ નો ફિટ કરેએ ઓઇલ મારી જઈએ. હા આ નહીં પછી કોમ નઈ તો ક્યુબ ફિટ કરેઈએ કોલ
હમ્મ હમ્મ. એ તો પાહિ કો કોમ નો હાચુ કરવાનો કઈ યાર.
હા દિવાળી છે માં તો બદલી દઈએ.
પાછો વરસાદ થું ને.
વરસાદ નહીં અમનેહિ.
અમારો બુટો જબો સાઈડ.